હલો.
હલો. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. અવાજ આવે છે મારી?
હા, આવે છે. ત્યાં પેલા. પેટની કઈ પપીઓ છે ત્યાં?
શું?
નાન કૂતરો ત્યાં છે કે? આની પણ અવાજ આવે છે.
અરછા. ના ના મારી. મારી બહેન એની ગેમ રમે છે ને, એટલે એ બોલે છે.
ના, તે પપી નું અવાજ આવ્યું મને.
ના ના, મારી બહેન એની ગેમ રમતી હતી ને. એટલે એ બોલતી હતી. મારી મમ્મી ને.
હા ઓહ! સોરી.
કોઈ વાંધો નહી. એ તો.
હા! બીજું બતાવો. આજે તમે સ્કૂલ નથી ગયા?
ના. આજે અમારી રજા હતી. કેમ કે, આટલો બહુ જ હેવી રેઇનફોલ થાય છે. ને એટલે
ત્યાં છે આજ?
હા! બઉ જ બે દાડા થી, મતલબ આ એટલો વરસાદ પડે. છે ને અને મતલબ આગાહી આપી દીધી છે. પાંચ દાડાની તો.
હા! મેં આ સાંભળ્યું. કે પેલા તો વરસાદ હતો નહી. તે એક જ દિવસમાં અલર્ટ આપી દીધું.
હા! કાલે જ રાત. ના આવી ગયું હતું કે, સવારે સ્કૂલે રજા છે. અને, તો કલેક્ટર થી જ આવી ગયો હતો કે, સ્કૂલ કોલેજ આ બધે રજાઓ છે.
હા! ચોક્કસ મારી બેહેન પણ આવું બતાવ્યું મને. કે એમની છોકરીઓ નથી... નથી ગયા હતી. તો હું વળી કેહતી કે આજે કેમ નથી ગઈ? તો કહે કે અલર્ટ આપ્યું છે, કે બધા સ્કૂલોને.... રજા આપી દીધી છે.
હમ આટલે ગુજરાતમાં... માં મતલબ જે બધા બનાસકાંઠામાં, ગુજરાતમાં બધી જગ્યાઓ રજા આપી. આપી દીધી છે
ત્યાં પેલા એમ ત્યાં પહેલા અહેમદાબાદમાં હતું જ નથી હમ્મ મતલબ પાણી જ નથીતું તે વરસાદ થયું નહીિ અત્યારે મતલબ કાલે હું સાંભળ્યું કે આટલું બધું વરસાદ નથી એ અહિયાં ઓર એમને હું કીધું કે અત્યારે અહિયાં અઠાર અઠવાડિયા સુધીર વરસાદ થાય છે અને બહુ સારું વરસાદ થાય છે અને એમ કાલે કીધું કે કાલે એટલી વારશ પડી કાલે હું એમને જોડે વાત નથી કર્યા તો આજે એમ કીધું કે આજે એલર્ટ આપી દીધું આમ
હ હા એ એટલું એટલું વરસાદ પડ્યો છે એટલું મતલબ સુરત તો આમ ભરી ગયું છે ત જુનાગઢ સાઈડ હતો મતલબ બધી અને અડધી અડધી જગ્યાઓમાં તો મતલબ જે અમારા આટલા પાસ પાસે પાસે ગામો છે ને એટલે એ મતલ એમાં તો કાલે પણ રજા છે સ્કૂલ ની બે દાડાની મતલબ ત્રણ દાડાની રજા આપે મતલબ સોમવાર સુધી રજા આપી છે તો અમે તો મતલબ હવે આજે આજે મેસેજ આવે છે અહીંયા ફરીથી રાત્રે આવે છે ખબર નહીં પડતી કેમકે વરસાદ તો ફૂલ આગય છે એટલી મતલબ કાલે કાલે આજે અને કાલે બે દાડાનું તો એટલી ફૂલ વરસાદ પડશે ને આમ અલર્ટ જ આપી દીધું છે
શનિવારે
નહી
રજાઓ ના થાય શનિવારે
હમ્મ હમ્મ ના શનિવારે રજા અને હાફ ડે ની પણ નથી આવતા અમને તો
આવ મારા બાળકોની પણ આવુંજ છે કે શનિવારે નથી મળતી રજા પણ જયારે તો પેલો સેટરડે થાય ને
હમ્મ
તો મહિનાનું પહેલા શનિવારે તે આપે છે
અચ્છા
હા મહિનામાં એક જ વાર
છેલ્લો જે શનિવાર હોય છે પછી આમ બેંકો ન છે ને શનિવાર આ એમને પણ રજા આપે છે બેંકમાં એ પણ અગર છેલ્લો શનિવાર હોય છે ત્યારે પણ
પેલે તો તમ એમને રજા ના પેલા બેંકો માં રજા મળતી હતી અત્યારે એમનું આદું કરી દીધું છે કે આધા ટાઈમ તે કરી
તો મળે છે અમે તો આટ તો અમારે પેલા મળતી હતી જયારે હું ત્યામાં ભણતી ને ત્યારે મળતી હતી પછી તો જ્યારથી કોરોના આયુ ત્યારથી બધું જ બંધ થઈ ગયું આ
તો તમારું સ્કૂલ છે તેમજ છે કે બીજું બદલાવ્યું છે.
ના ના એજ છે હું તો અ નાના થી નાનપણ થી જ પેલે ભણું છું મારા એક જ સ્કૂલ છે.
એક જ છે.
અ નાનપણથી એક જ જગ્યામાં ભણું છું.
સારું.
હા પછી મેં વિચાર્યું હતું આ સાલે. કે હું આ સ્કૂલમાં નહી કેમકે મારા બધા જે ફ્રેન્ડો હતા ને બધા ચેન્જ થઈ ગયા હતા. પર જે હમાર એક સરર્. છે ને એ મને કમથી કમ પચાસ થી સો વખત મારા પપ્પા. પાને મા મમ્મી ને અલગ અલગ ફોન કરીને પછી તમે સંજના ને અહં જ મૂકો છો ને. એમનું સારું સારું રિઝલ્ટ બનશે આમ બનશે તેમ બનશે એટલો મા તો. ખું એટલું માથું ખાયું. હમારે સ્કૂલમાં આટલી ફીસ છે કે્મેકે હમારે સ્કૂલમાં સ્ટ્રેન્થ જ વધાર. નથી ને તો એટલો એટલો ફોન કર્યો.
ફોન કર્યો તે. તે ધ્યાન પણ આપી શકે છે ને કે સ્ટ્રેન્થ નથી તે બધા બાળકોને જોવામાં
જોવામાં પછી એમાં તો. આ મા જે મારી સ્કૂલ છે ને એ ને અગિયારમાં પછી એ જે ને. નવમાં પછી નામ નથી. તો હંમેશા દસમા સુધી તો ભણ્યા પછ મેં વચમે. કીધું દીધું હતું કે હું એને અગિયારમ બારમું આટલી નહી કરીશ. પછ ભલે મારા ફ્રેન્ડ નીકળી ગયા પણ હું આટલી નહી કરીશ બીજા જગ્યા કરીશ. પર જે જે સર છે ને અમારા અકાઉન્ટ સ્ટેટના. એજ મતલબ બધું સંભાળે છે ઉપર તોતલ એટલું માથું ખાધું. એલું કેમ કે અમારી સ્કૂલમાં આ. નથી આમ છે આમ છે બધું આમ કરી કરી ને પછી મારી મમ્મી મારા પપ્પા ને છેલ્લો ડિસિઝન આ જ હતો કે તને આટલેય ભણવાું છે.
હ.
હાલ તોમે અગર મારી સ્ટ્રેન્થ મતલબ. સાંભળજો ને તો તમેમે પોતે જો લો કેમ બસ આટલી સ્ટ્રેન્થ છે અમારા સ્કૂલ માં.
કેટલી.
અમારે બસ અગિયારમાં અગિયાર.
અગારમાં અગયારમાં બાળકો બસ.
અરે આ તો કોઈ શું નથી અમારે જે પેલા બારમા બાર ભણી ગયા ને એ બસ સાત. જણા હતા.
આવ અહિયાં તો એક ક્લાસ ના કેટલા સેક્શન હોય છે. જે એ બી સીડી બધા ગ્લાસો.
એ તો હું બોલું જ અને પછી જે અમારી. અમારી મતલબ હાલ જે બારમામાં ગયા ને પેલા એટલે બારમા મતલબ જે. ગયાર માં હતા ને એમની બસ દસ હતી. અને હું જે જયારે દસમું ભણતી હતી ને ત્યારે અમારે પંદર જણા હતા અને નવમાં તો એ. પણ ગઈ ગુજરી કમ જ હતા એમના એમાં પણ.
હમ બઉ ઓછી છે.
અરે બસ મલાઈને આમ લાગે કે પચાસ થી સાઠ જને નવ થી બાર બસ. પચાસ થી સાઠ જણા લાગે છે નકળતો પછી નામ જ નથી.
તો પેલા શિક્ષકો પણ આટલા ના હોય.
જારે પહેલા મુ છ છઠઠા સા છઠ્ઠા સાતમા માં ભરતી હતી ને. ઇટલી સ્ટ્રેન્થ આર્ટસ કોમર્સ સાયન્સ બધું અલગ અલગ હતું પછી સ્ટ્રેન્થ પણ બે બે ત્રણ ત્રણ ક્લાસ એટલી મોટી અને સ્ટાફ રૂમ તો અમારો એટલો એટલો મસ્ત ઉપરનો સારો હતો ને નીચેથી તો પ નનો બહુ સારો હતો અમે લાગતું કે હા મેં પહેલે થી જ કીધું હતું આઠમા પછી કે હું આટલી જ ભણીશ પણ જયારે આટલું આઠમું ખતમ થયું ને ત્યારથી મતલબ તો ટીચરો નીકળી ગયા સ્ટુડન્ટો નીકળી ગયા સાયન્સ બંધ થઈ ગઈ આર્ટસ પણ બંધ થઈ ગઈ
ક્યારે થાય ને આ કેટલું કેટલું એમનું નામ બદલાય ને ઓછો પડી જાય તો આવું થાય જ છે
પછી અમારી નેચેની પ્રિન્સિપલ હતી ને એમનું જ બધું કામ હતું એટલે ઉપર વાળી પ્રિન્સિપલને એમને જ નહ કાઢી દીધું મતલબ બોલી બોલીને સામે ટ્રસ્ટી વાળા ને એટલે એ જે અમારી મતલબ જે ઉપરની પ્રિન્સિપલ હતી મતલબ કેમ કે હવે તમે વિચારો જે આજની અમારી સિચ્યુએશ આજની અમારી જે જનરેશન છે સિચ્યુએશન છે એમને મતલબ કેમ ફ્રી માઇન્ડ જોઈએ આમ મતલબ જે પુરાના પ્રિન્સિપલ આ બધુંને શું માઈન્ડમાં આમ આમ નહી કરવાનું આમ નહી કરવાનું એ ડિસિપ્લિનમાં રહેવાનું હા ભલે ભલે ડિસિપ્લિનમાં રહીએ છે પણ પેલા જે શું ના જે નાના ને આપણને નાના બાળકોને આપણે બોલીએ ને દાટીએ ને આમ ન આમ કરવાનું નકલ પ્રિન્સિપલડ જોડે મલબ મોકલી દેેશ યા પ્રિન્સિપલ થોડો બોલશે તો આપણે ડરી જઈએ ને પર ઉપ પણ હવે હવે મતલબ મોટી જનરેશન છે તો એ પ્યારથી સમજાવાનું તો એ જે અમારી જે ઉપરની પ્રિન્સિપલ હતી ને એટલી મત ફ્રીલી ફ્રેન્ડલી હતી
હ
પણ નથી ક બસ હા ચાલીક ગયું ચાલીક ગયું
હા
તો એ ગલત ને બોલતી પણ આમ જે ભાઈ અગર ફેરવેલ પાર્ટી ભી થાય છે ને હવે હવે હવે અમે મોટા છો તો ફેરવેલ મતલબ આમ જ થાય છે ભ મો મોટા જનરેશનમાં તો એ તો મતલબ જે નેચરની પ્રિન્સપલ ને આમ ફેરવેલ રાખે છે ને મારું જયારે દસમું દસમા નું ફેરવેલ હતું ને એટલું બકવાસ ફેરવેલ હતું ને મારું તો
બકવાસ હતું તો અત્યારે અહિયાં તો આટલું બધું ફેરવેલ કરવામાં આવે છે બાળકોના સ્કૂલમાં કે ટેન્થ પછી અને બાર પછી
એમને તો ડાન્સ પણ નથી ગમતું મારે અમારી જે નીચેની પ્રિન્સિપલ હતી ને હવે તો એ એમનો એના ઉપરનો પણ લઈને બેઠી ગઈ છે કેમ જે અમારી પહેલા પ્રિન્સિપલ હતી ને એ મુસ્લિમ હતી અને એ બહુ જ મસ્ત હતી એટલી મસ્ત હતી ને જે હાલ જે બારમામાં ગયા છે ને તો એ કેહેતા કે જે કેમકે એ હ જયારે આઠમામાં હતી એ નવમામાં હતા તો એ કેહેતા એ ત્યાાર સુધી જે નવમામાં ભણ્યા ને ત્યાર સુધી એ પ્રિન્સિપલ પછી જયારે હું નવવામાં આવી ને ત્યારથી બધા ટીચરો નીકળી ગયા પ્રિન્સિપલ ની નીકળી ગઈ નેકડી ગઈ ને નનેકળવું ગયું હતું એ મારી હા નેચર વાળી પ્રિન્સપ પલે હાલ હાલ જે અમે બોલ્યું હતું કે અમારો અમારો જો લા ફેરવેલ છે ને તો સારું કરજો ના એ ડાન્સ રાખ્યું ના એ કશું રાખ્યું ગાના પણ ગાના પણ નહી ચાલુ કરિયા બસ આમ સ્પીચ આપો આમ કરો બસ બે ત્રણ ગેમો રમાય એ ગેમ પણ કેવી જેર કુર્સી નાના બાળકો ની જેમ ચેર ખુરસી રમાવી ઢાંસ વાંસ કશું નોતું અમારું હા પછી બસ સમબોસા ખડાયા બસ જતા રહો થઈ ગયું તમારો ફેરવેલ
અમારા સ્કૂલમાં બાળકો સ્કૂલમાં તે કોન્વેન્ટ સ્કૂલ છે તે ફાધર છે તે બહુ સ્ટ્રિકલી છે અને એના નીચેના જે હોય સ્ટાફ માં તે સિસ્ટર લોકો છે તે પેલા લગ્ન નથી કરતા ને તે બધા જ સસ્ટ્રિક હોય છે તો પણ તો આટલું બધું જ ખરાબ રીતે ફેરવેલ ના કરે તે બધું ડાન્સ પાર્ટી આની પરમિશન આપે છે તે ડિસિપ્લનમાં રહો અને બધું જ પરમિશન આપે છે
આ સારું કેવાય હવે ભલે તમે નેચર જે આઠમા સુધી છે ત્યાર સુધી મત કરો આ બધું હમે જે ઉપરની જે હાલ છે જનરેશન હાલ તો કરો હવે હવે શું જ ગમે છે અમે બધા ને ભઈ અમે ખુશી ખુશી જાયએ ડાન્સ વાન્સ ચાલે પછી ગા ગાવાનું આ ગાનાવાનાં ચાલીએ જ્યારે જ્યારે અમે મેં જ્યારે નઉમા માં હતી ને ત્યારે જેમ અમે કર્યો હતો ને નવ દસમા નું ફેરવેલ તો એમના માટે મતલબ ત્યારે અમારો ડાન્સ પણ હતો અમને એમના માટે ગાના પણ વગાડ્યા હતા જયારે મુું દસમાય મા આવીને એટલો ખરાબ ફેરવેલ
મારી બેન તો બતાવે છે કે ત્યાં બાજુ એમના સ્કૂલમાં તે પેલા એ ગરબાનું ફેસ્ટિવલ પણ રાખવામાં આવે છે બહાર તો થાય એના સોસાયટી માં પણ થાય પણ તે સ્કૂલમાં જ પણ બે ત્રણ દિવસ થાય છે કે અલગ અલગ ક્લાસ નું તે એટલી બધી વાનગીઓ અને એટલી બધી ચ દાગીણા અને ડ્રેસઅપ તે પહેલાથી તૈયારી કરી આપે છે એના બાળકો એને બે છોકરીઓ હે
હમ્મ
તે બધું જ કરી આપે છે હું એમને કહ છું કે તે લાસ્ટ યર તો લીધું છે ફરીથી કેમ તો ભલે બધા કોમ્પિટિશન ચાલે છે અનેક કઝિન છે કે આના ફ્રેન્ડ સર્કલ છે બધું નયું નયું નયું લાવે છે તો એમને ખરાબ લાગે કે મારી છોકરી કેમ પાછળ લાગે કે એમને બધું નવું લાવી લાવીને આપે છે
અચ્છા તો આવું કરાય અમારા સ્કૂલમાં તો હું તમને કહું ને જ્યારથી કોરોના થયો ને આજ સુધી છ સાલમાં એક વાર એન્યુઅલ ફંક્શન નથી થયો અમારો
એન્યુઅલ ફંક્શન પણ નથી થઈ
અરે એન્યુઅલ ફંક્શન તો છડો સ્પોર્ટ ડે હોવે છેને સ્પોર્